સ્પેન.
કમે કે છે.
બસ, બસ! મજામાં શું ચાલે છે?
હાય, નહીં! આજે શું થયું તમને ખબર છે કે મેં છે ને એક ડ્રેસ ઓર્ડર કર્યો હતો ને ઓનલાઈન? એમેઝોન પરથી તો ત્યારે ડ્રેસ એટલો મસ્ત આવ્યો છે ને. કે ફોટામાં જે ક્વોલિટી દેખાતી, તેના કરતાં તેને જીવો જ આવ્યો છે. ને એમ. આર. પી બી એટલું સસ્તું! ને મને એવું થાય કે હવે કશે જવું હોય ને, તો ત્યાંથી જ ઓર્ડર દેવાનું, આ દુકાનમાં જવાનું, ટાઈમ વેસ્ટ કરવાનું, ગમ્યું નહી, ગમ્યું. થોડો ઘણ ભાવતાલ કર તો સો-બસો રૂપિયા ઓછા કરે, અહિયાં તો કેવું કે ક ઉપર ન હોય, તો નાખો તો. ત્રીસ ટકા, વીસ ટકા. બું ડિસ્કાઉન્ટ અને આપણને જોઈએ, તેવું મળી જાય, સાઇઝ કલર ને બધું.
હમ, એકદમ સાચી વાત છે બેન તમારી. આ જે ઓનલાઈન શોપિંગ છે ને, એની વાત જ કઈ નિરાલી છે. કે આપણને છે ને, એ એમાં સ્માર્ટનેસ જોઈએ કે આપણને સિલેક્ટ કરતા આવડવું જોઈએ. અ કંપની સારી હોવી જોઈએ, કારણ કે ઓનલાઈનમાં છે ને. તો એટલી બધી ફ્રોડ કંપનીઓ પણ આવતી હોય છે ને, કે બતાવે એટલું સરસ સરસ આપડે જયારે ઓર્ડર કરીને, ત્યારે એટલું બધું દેખાડે ને, એના જેવ ફેબ્રિક ના હોય, ડિઝાઇન ના હોય, કલર ના હોય. પેટર્ન ના હોય, સાઈઝ ના હોય, એકદમ ગંદુ આપે, નોન રિટર્નેબલ હોય એમ. તો એ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, મને બી એવું ધ્યાન છે, કે મારા છોકરાને છે ને. તો હોસ્ટેલમાં જવાનું હતું, અને એક બાજુ છે ને, તો મારી છોકરીને કઈ શોપિંગ કરવી હતી, હવે માર્કેટ જવાનો બિલકુલ જ ટાઈમ નહીં હતો, અમને તો અમે શું કર્યું તમારી છોકરી છે ને, એક વેબસાાઈટ ડાઉનલોડ કરી અને સાંભળેલું કે, આ સારી આવે છે. તો એને ડાઉનલોડ કરીને, એને જે ગમતા હતા, ને એડ્રેસ બધા અ કાટમાં નાખી દીધા. અને પછી હું જેવી ફ્રી પડી ને, એવું મને બતાવી દીધું કે, જો મમ્મી મેં છે ને, શોર્ટ આઉટ કરીને, આ ટોપ બ રાખેલા છે, તારા માટે. તું આમાં જોઈ લેને, પછી તું હા પાડે તો આપડો ઓર્ડર કરી દઈએ. તો તમે વિચાર નહીં કરશો કે, મારી સમયની બચત થઈ ગઈ, મારા છોકરાને શોપ શોપિંગ પણ થઈ ગઈ, અને મારી છોકરીનું બી શોપિંગ થઈ ગઈ, એટલે મારે બધાને મેં સાચું લીધા, કોઈને ખોટું લાગે, કે રીસા નો વારો જ નહી આવ્યો. એટલે એક બાજુ આપડે એમ જોવા જઈએ ને, તો ઓનલાઈન શોપિંગ ખુબ જ સારી છે.
સાચી વાત છે, ઓનલાઈન શોપિંગ તો એટલી સારી પડે છે. કે અ આપણેે કશે બી જવું હોય તો ત્યારે. આપડે કોઈ બી જગ્યાથી એને ઓર્ડર કરી શકીએ છે. કે આપડે એવું જરૂરી નથી હોતું.
હા, બોલો, બોલો.
એવું હોતું નથી કે, આપડે દુકાનમાં જઈએ પછી. બધા મંગાવી કે, આ વેરાયટી આપો, તેવી વેરાયટી આપો. એમાં જે લેટેસ્ટમાં ચાલતું હોય, તે આવી જ જાય છે. એક વસ્તુ એ કે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ઓનલાઈન શોપિંગ પર વિશ્વાસ નહીં કરી શકી. કારણ કે, ઘણી વાર એ કિસ્સા જોવામાં આવ્યા છે. ઓનલાઈન બધું આવે છે કે આઈફોનની જગ ગ્યા એ લોકો આપણને તે સાબુન આપી દે છે. એનું ડુપ્લિકેટ આપી દે છે. ને બીજી વસ્તુ એ કે ઇલેક્ટ્રોનિક્સમાં એ લોકો આપણને છેતરવાના ઘણા બધા ચાન્સીસ હોય છે. મારી એક ફ્રેન્ડ હેડફોન્સ મંગાવેલા ઓનલાઈન હેડફોન્સ તો આવ્યા પણ એની કવોલિટી એટલી ખરાબ કે બે મહિનામાં જ ઈ બગડી ગયા. ને પછી એ લોકો એવી બધી પોલિસી લાવે છે કે રિટર્ન ના થાય, ને કેશ ના મળે. તમને કે બગડી ગયું હોય. તો એટલે પછી એવું થઇ જાય કે આપણે ઘટનો સોદો જ થઇ જાય છે.
હમ તમે કીધું ને એ વાત બિલકુલ સાચ ચી છે કે એટલે બધી વસ્તુ છે ને આપણે ઓનલાઈન ના મંગાવી શકીએ. અમુક અમુક જ વસ્તુ ઓનલાઈન મંગાવી શકીએ. એની કમ્પેરમાં એક બે એક બીજી વસ્તુ બી મે છે ને માર્ક કરેલી છે. કે જયારે આપણે ઓમ ઓફલાઈન માર્કેટમાં લેવા માટે કોઈ વસ્તુ જઈએ ને તો એનો ફાયદો શું થાય આપણને ખબર છે? કે દુકાનમાં જઈને આપડે વસ્તુ હાથમાં જોઈને જોઈ શકીએ એનું ફેબ્રિક, એની ડિઝાઇન, એનું કાપ પડ એની સ્ટિચિસ. એની સાઈઝ આપણે પહેરીને, અ ચેન્જિંગ રૂમમાં જઈને આપણે બરાબર જોઈ શકીએ મિરરમાં આપણે ગેસ કરી શકીએ કે આ આપ પહેર્યા પછી મને શું થશે કે, નહીં થશે. જ્યારે ઓનલાઈનમાં કેવું કરીએ આપણે ખબર છે કે ભાઈ જે સ્ટેચ્યુ પર અથવા જેના પર લગાયેલું હોય એ જોઈને આપણે મોહી જત તા હોય છે. હવે આપણે એના જેવા તો દેખાતા નહી હોય એટલે એ વસ્તુ આપણને સારી લાગે પણ ખરા અને નહી પણ લાગે. એટલે બંને પાસા એના હોય છે ઓનલાઈન, ઓફલાઈનના તો હું એવું માનું છું કે બંને વસ્તુ પચાસ, પચાસ ટકા પોતાની જગ્યાએ બરાબર છે. અને તમે એક જે બીજી વાત કરી ને કે ભાઈ અ ઇલેક્ટ્રોનિકમાં તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં કેવું છે કે એના પર ટ્રસ્ટ તમારે જે દુકાનમાંથી અથવા જે જે વેબસાાઈટ પરથી તમે લેતા હો ને તો એકવાર તમે મંગાવી લ્યો ને તમાર ટ્રસ્ટ થઈ જાય ને તો પછી બીજી વેબસાઈટ તમારે જવાનું જ નહી. અને એમાં છે ને આપણને પ્રોપરલી સમજ પડવી જોઈએ કે ભાઈ બેટરી કેવી છે, શું અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે તે કયા પ્રકારનું છે જે લખેલું છે એ પ્રમાણે આવે ને એટલે આપણે જોઈ લેવાનું બરાબર છે કે નહી. ત્રીજી એક વાત તમે કીધી કે ભાઈ નોન રિટર્નેબલ હોય સીઓડી આપણે રાખવાનું. અને રિટર્નેબલ હોય ને તેવી જ વસ્તુ આપણે લેવાની જેનાથી આપણને જો એક કંપની છેતરવાનો પ્રયત્ન કરે ને તો આપણે એને રિટર્ન જ કર દેવાનું અને બીજા રેટિંગ જે આપવાના હોય ને એ આપણે ઝીરો આપવાના. એટલે કંપની ની વસ્તુ પણ ના વેચાય. અને બીજું કોઈ લેતું હોય ને તો એની સાથે પણ ફ્રોડ થતું બચી જાય. એટલે એ કંપની છે ને ફ્રોડ કરતી બંધ થઈ જાય. એટલે આવી બે ત્રણ વસ્તુ છે. કે જેનાથી છે ને કસ્ટમરને ખરેખર સજાગ થવું પડશે, જાગવું પડશે. તો જ એ લોકો કંપનીઓ વાળા ફ્રોડ કરવાનું બંધ કરશે નહીતર એ લોકો ફ્રોડ કરવાનું ચાલુ જ રાખશે.
એ વાત તો સાચી છે કે હવે આપણે જોઈએ કે આપણા સાથે ઘણા બધા ફ્રોડ થાય છે. કે ઓનલાઈન રિટર્ન ના નામે એ લોકો પે કરતા નથી ને આપણા પૈસા જતા રહે છે. મારી ફ્રેન્ડ સાથે કેનેસ મંગાવેલો સ્ટેચુ પર એકદમ મસ્ત લાગ જયારે એને મગાવ્યવો ત્યારે એને જોયું કે અંદર એક હહ કોઈ બી આપણે ડેસ મંગાવીએ ત્યારે અંદર કાપડ હોય તો તે કાપડ વાઈટ કલરના ડ્રેસમાં કોઈ દિ ડાર્ક હોય તો એ આખું કાપડ દેખાતું હતું ને ડ્રેસ એટલો ગંદો લાગતો હતો કે એના ઇવેન્ટમાં દરવાજા મંગાવું તો તે ઇવેન્ટ તેને જ યુઝ કરીને પડું એ નવો ડ્રેસ યુઝ નહી થયો અને પછી ની પોલિસી પણ નહી હતી એને એ ધ્યાન જ નહી રાખેલો. એટલે ઓનલાઈન શોપિંગ કરતા વખતે આપડે એટલું ચોક્કસ રેવું પડતું હોય છે કે આપડે એકદમ બધું બરાબર જોવું પડતું હોય કે આ પ છે પછી એની પોલિસી શું છે તમે કીધી કે કેશ ઓન ડિલિવરી રાખવાનું તો જ કરવાનું કે અ ઓપન બોક્સ પર ડિલિવરી રાખવાનું કે આપણી સામે આપણે બધું ખોલીને ચેક કરીએ પછી જ જ આપવાના ને અગર જો કોઈ ખરાબી નીકળે તો ત્યારે એ થોડીક એ કોઈને ત્યારે જ આપી દેવાનું એટલે એ વસ્ત તો સારી છે અને ઓનલાઈન શોપિંગ નું એક વસ્તુ એ બીલી સારી છે કે આપણા પર અ ઘણી શોપિંગ કરી ત્યારે કુપન્સ આવે તો આપણને ડિસ્કાઉન્ટ મળી જાય છે, જયારે અમુક વાર કેવું થાય કે આતો દુકાન પર જઈએ તો અ આપણને દર વખતે ડિસ્કાઉન્ટ નથી મળતું કે એ લોકો આપડે કીએ કે સો બસો રૂપિયા ઓછ કરે તો કર તાજ નથી ને અ ઓનલાઈન શોપિંગમા ટાઈમ બી એટલો બધો બચી જાય છે કે એ લોકો ઘરે આવીને આપી જાય છે હવે આપડે કેવી રીતે થાય કેમ કશે શોપિંગ કરવા નીકયડા હવે આ ગમતું નથી તો ચાલો બીજી દુકાન પર એટલે એક દુકાન પર થી બીજી દુકાન પર ફરતા જ રહેવું પડે છે. અને ઓનલાઈન શોપિંગમાં બી એવું હતું કે એક વેબસાાઈટ પર અમુક જ વસ્તુ મળે કે ડેરી ના પ્રોડક્ટ જોઈએ તો બીજી વેબસાાઈટ આ જ જોઈ તો બીજી વેબસાાઈટ એમ. પણ હવે એમેઝોન છે, પછી બ્લિંકીટ છે એવી બધી એપ્સ છે તેના પર આપણને બધું એક જ જગ્યા મળી જાય કે દૂધ, શાકભાજી ને બધું જ એક જ જગ્યા પર મળી જતું હોય છે કે જ્યાં કપડાં ને એ બધું બી સાથે મળતું હોય છે. એટલે એ વસ્ત તો એ ખુબ જ સારી થઈ જાય છે કે આપડે બધી વસ્તુ એક જગ્યાએ મળી જાય છે કે આપડે કશે બીજે જવું જવું પડતું નથી. ને હવે તો ફૂટ છે કે વડાપાઉ છે, દાબેલી છે અ પીઝા છે, બર્ગર છે, બધી જ ફૂડ આપણને બી ઓનલાઈન મળી જાય છે. કે અહિયાં થી ઓર્ડર કરો એટલે અડધો કલાકમાં આપડા ઘરે આપી જાય છે. કે વરસાદ પયડો અને ભજીયા ખાવાનું મન થ્યું તો ચાલો બે ક્લિક કર્યા એટલે ભજીયા આપણા ઘરમાં.
એટલી સરસ વાત છે કે ભઈ આપડે ઓનલાઈનનો ફાયદો કેટલો સરસ ઉઠાવી શક કીએ છે હવે છે ને એક બીજી વાત છે કે માણસનું મન છે ને બહુ વિચલિત છે એટલે માણસ છે ને એકદમ લાલચું છે. બીજી બધી વેબસાાઈટો બધી ખોલે ને પછી એમાં સસ્તું હોય ને એટલે એનું મન છે ને વિચલિત થઈ જાય કે લાવ પીલી પીલા કરતાં એ સસ્તું છે ને તો હું અહીંયા ઓર્ડર કરું પણ એ વિ ચારતો નથી કે ભઈ સસ્તું હશે તો એની ક્વોલિટી પણ એવી સસ્તી જ આવશે એમ અને સસ્તું મંગાવે ને પછી ક્વોલિટી એને હાઈ જોઈએ. તો નહી મળે એટલે પછી એમ કે કે આ આ નિ સારું ને પેલી ની સારું. જ્યાં એને પચાસ સો રૂપિયા બસતા દેખાય એ વેબસાાઈટમાં એ પુ અંદર ઘુસી જાય છે. અને કરવા લાગે છે. અને ખાવાની બાબત તો તમે કીધી ને એ તો એટલું બધું સરસ છે ને કે જે ઓલ્ડ લોકો હોય ને તે લોકોને બિચારાને કેવું કે ભઈ ચોમા સામા બહાર ના જઈ શકે અથવા તો એમને કમાવડું કોઈ ના હોય અથવા તો ઘરમાં કોઈ હોયલ હેલ્પ કરડું ના હોય તો એ બહાર નહી જઈ શકે તો શું કરે તો આવી બધી જે લ ઓનલાઈન બધી નીકળી છે ને તો એક ઓર્ડર કરે ખાલી એમને છે ને સિસ્ટમ શીખવી પડે. એક ઓર્ડર કરે એટલે વિધિન સેકન્ડની અંદર એટલે કે જે ટાઈમિંગ હોય અડધો કલાક કે પોણો કલાકની અંદર તો એટલામાં એમને જે ખાવું હોય જે જગ્યાનું ખાવું હોય એ જગ્યાનું ખું વુ ખાવાનું એમને ઘરે આવીને ઘરે બેઠા મળી જ હો છે એટલે કેટલી સરસ બાબત છે એમને કોઈના પર આશરો નથી લેવો પડતો સહારો નથી લેવો પડતો અથવા તો કોઈને ગગરવું નથી પડતું કે ભાઈ ચાલની મને લાવી આપની અથવા તો તું ચાલની મારી સાથે મારું સાધન લઈને આપડણે લઈ આવીએ કોઈને ટાઈમ હોય પણ અને ન પણ હોય અત્યના બ બીના બીજી ટ્રેનની અંદર તો એના માટે હું એવું માનું છું કે આ બ્લિન્કેટ ને બધું છે ને એ એક ખરેખર આશીર્વાદ રૂપ છે કે જે લોકો બજાર જઈને આ વસ્તુ ખરીદી નથી શકતા
છી એમેઝોન છે એમેઝોન ફેઝિક્સ પર બી આપને આપડી અમુક વસ્તુઓ છે તે આપણને એક દિવસના અંદર કરી આપે છે પછી આ બીજી બધી એપ્સ છે જેના પર આપણેે ખાવાનું પણી મગાવી શકીએ છે તો એવી બધી એપ્સ ના લીધે શું ને આપણને ઘણો સહારો થાય છે આપડો ટાઈમ પણ બચે છે આપડ હવે ફ્રેન્ડ સાથે કસે બેઠા હોઈએ અને ચીપ્સ કઈ ખાવું કરવું હોય તો તરત ઓનલાઈન ઓર્ડર કરી લેતો તરત જ આવી જાય છે એવી રીતે આપડ ઘણું અ ટાઈમ બી બચાવે છે ટાઈમ ની વાત કરીએ તો આપડે જયારે બહાર જઈએ કશે બી શોપિંગ કરવા મુકવા તો આપડું એક તો નક્કી જ હોય છે કે અ પેલા પેટ પૂજા પછી કામં દુજા તો આપડે પેલા ખાઈએ છે ને પછી જ બધી અ શોપિંગ કરવા જઈએ છે કે ભૂખ લાગી છે ચલો કઈ ખાઈ લઈએ તો વડા પાઉં દાબેલી કેવું કઈને ખાઈએને પછી આપડે શો કરવા જઈએ તો ત્યારે બધો ટાઈમ હોય આપડે સ્પેન્ડ કરે તો તે ઘણું મજા આવે છે આપડા ફ્રેન્ડ ફેમિલી સાથે એક સારો એમ ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે જયારે ઓનલાઈન શોપિંગમાં એ બધું આપણને નથી થતું. પછી આપણને દસ જગ્યા એએ ફરવા મળે છે કે અગર અગર આપડે કોઈ દુકાનમાં ગયા ને ત્યાં આપડું કોઈ ઓળખીતું મળી ગય તો ચાલો આપને થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપે સારી સેવા આપે કે પાણી લો જ્યુસ લો થોડું ઘણું ખાવાનું મંગાવી આપે ને એવી રીતે ને પછી આપડે એક વાર ફિક્સ કસ્ટમર થઈ જએ એટલે આપણને તો પછી ડિસ્કાઉન્ટ મળતું જ ર રહે છે. ને પછી આપણને એ લોકો ટ્રીટમેન્ટ બી સારી આપે છે કે આપડે જી ગયા હોય તો કસ્ટમર હોય પણ ભીડમાં બી આપણને અટેન્ડ કરવા વાળા આવી જાય છે.
હા બેન સાચી વાત છે તમારી બિલકુલ સાચી વાત છે. આ ટોપિક પર તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી થેન્ક યુ.